હલો.
હલો, હા બસ કેમ છે?
બસ મજામાં.
હમ, મારે છે ને તને તમા તારું એક કામ હતું.
હા.
અ તને દાલ મખની બનાવતા આવડે?
હા આવડે છે ને મેં ગયા મંડે જ બનાઇ હતી.
હે હું હમણાં છે ને મારી ફ્રેન્ડ મારી ફ્રેન્ડ લઈ આવેલી ને એના ડબ્બામાં, દલમખની. લઈ આવેલી એટલી મસ્ત અને ટેસ્ટી બનાવેલી એની દાલ મખની, એટલે મેં કીધું કે ચાલ તને બી પૂછી જોવું તને આવડતું હોય તો.
હા મને
તો જરાક મને હા એની રેસીપીઝ મને કે ને કેવી રીતે બનાવવાની? મસ્ત તારી બી ફઇન થાય છે એટલે મેં પૂછ્યું તને.
હા એમાં શું કરવાનું કાળા અડદ લેવાના. આખા હા આખા કાળા અડદ આવે.
હ હ.
આખા કાળા અડદ લેવાના, એક વાટકી જેવા, અને એમાં થોડા અ રાજમા એડ કરવાના, એ રાત્રે પલાળી દેવાના. હા અને થોડા ગરમ પાણીમાં સહેજ હનાયું પાણી કરીને. ફલાડી દેવાની રાત્રે, રાજમા અને કાળા અળદ. પછી હા સવારે પછી જયારે બધું અ આપડે તપેલી ખોલીને પછી અંદર જોવાનું કે કેવા બરાબર ફૂલી ગયા છે ને એમ દેખાશે જ કે ફુલી ગઈ છે દાળ એમ. પછી છે પ હા થી મસડવાનું, એના જે છોતરા નીકળી જાય ને એ છોતરા થોડા કાઢી લેવાના.
ઓકે છોતરા કાઢી નાખવા પડે, ના કાઢે તો?
ચાલે ના કાઢીએ તોય ચાલે પણ મેં લાસ્ટ ટાઈમ થોડા એવું કરેલું પણ સારી લાગતી હતી.
હા હ.
અને બરાબર આમ મસડી કાઢવાના દાળને દાળને બરાબર. પછી એને કુકરમાં અ વીસ પચીસ મિનિટ થવા દેવાનું, લો ટુ મીડિયમ ફ્લેમ. ફ્લેમ પર એમાં અંદર શું નાખવાનું તજ નાખવાના કુકરની અંદર.
હમ.
અ તજ પછી નાની ઇલાયચી મોટી ઇલાયચી, અ લાલ મરચું, સ્લાઈટ મીઠું. અને અ જલ્દી અ અડદ દાળને જલ્દી ચઢાવવા માટે સ્લાઈટ એક ચમચી જેટલું તેલ નાખી દેવાનું.
ઓકે
અને પછી એને પંદર થી વીસ મિનિટમાં ચઢાવવા દેવાનું થોડુ પેલા દસ મિનિટ ફાસ્ટ ગેસ ઉપર રાખવાનો.
હા હા એટલે આ બધો મસાલો અ ચડાવવાનો હોય ત્યારે કુકરમાં બાપવાનો હોય ત્યારે નાખવાનો હોય.
વાનું એનું ટેસ્ટ બહુ સરસ
અચ્છા હા.
લાલ મરચું નાખવાનું કારણ કેના એને કલર ઇહન્સ થશે.
ઓકે હા.
અ લાલ મરચું એક ચમચી નાખવાનુ. ઈલાયચી નાખવાની, બેય નાની ઈલાયચી અને એક મોટી ઈલાયચી.
સ્લાઈટ મીઠું અને એક ચમચી લાલ મરચું જ નાખવાનું.
પછી એને પ વીસ પચીસ મિનિટ થવા દેવાની, કારણ કે દાળને ચડતા છે ને બહુ વાર લાગે છે.
ઓકે એની અંદર સોડા નાખવાનો કે નહીં?
ના એ સોડા ની નાખવાના.
સોડા નહીંને? એમને એમને એમ જ ચડી જશે?
એમજ ચડી જશે. પણ થોડું ગેસને સીટી વધારે મારવી પડે એમાં આપણે.
ઓકે, હા.
એટલે દસ મિનિટ છે ને હાઈ ફ્લેમ પર રાખવાનું, અને પછી એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પંદર, દસ, સાત-આઠ જેટલી સીટી લગાવવાની.
હા.
એટલે વીસ મિનિટ જેવું તો થશે જ ચડા ચડતા, વીસ પચીસ મિનિટ જેવું. પછી છે ને બરાબર મેશ થઈ જ ખોલવાનું. પછી એમાં જોવાનું બરાબર ચડી ગઈ છે, પછી બધાં બરાબર પહેલા આમ મિક્સરની મદદથી પેલું વિસ્કી આ વિસ કલ આવે ને?
ચમચાથી કે ગમે તેથી મસ્ત આમ હલાવાનું. બરાબર બધું મિક્સ કરી દેવાનું, કે જેના થોડું અંદર દાળ ભાંગી જવી જોઈએ અંદર.
ઓકે. દાળ ચડેલી હોય, સોફ્ટ થઈ ગઈ હોય એટલે મિક્સ થઈ જાય બરાબર હે ને, એ ત્યાં મિક્સ કરી નાખવાની.
મિક્સ કરી નાખવાનું, અન
એટલે ઓલું અહ-અહ મિક્સર ઓલું ફેરવી ફેરવવાનું ને ઓલું બોસ આવે ઈ?
ના એ નહી ફેરવવાનું, નહીં એ બ્લે, હા ચમચાથી ઉપર પેલું વિસ્કર આવે છે ને હેન્ડ વિસ્કર
હા, હા હેન્ડવિસ્કર, ઓકે-ઓકે સમજી ગઈ.
તો એને-એને બરાબર હલાવવાનું એનાથી, કારણ કે બધું એક રસ થવું જોઈએ, તો એનું ક્રિમિટ સ્ટેક્ચર આવે એનું.
અચ્છા, એકદમ ક્રિમી થઈ જશે. ઓકે, એટલે આટલી સરસ લા ગે હા અંદર ખબર જ નહીં પડે ને કંઈ વસ્તુ નાખેલી છે અંદર.
હા. પછી છે ને અ એક પેનમાં થોડું ઘી લેવાનું અ અને ઘી ના તો તેલ લેવાનું. ઘીનો ટેસ્ટ ના ભાવે તો તેલ લેવાનું, પણ બટર આમાં જરૂરી છે, કારણ કે દાલ મખની કીધી છે.
એટલે બટર લેવું જરૂરી છે. પચાસ થી સાહીઠ ગ્રામ જેટલું બટર લેવાનું. જેને થોડું અહ અ થવા દેવાનું ગરમ એટલે એમાં અંદર જીરું નાખવાનું, લસણ આદું મરચા, અને મ કાંદા ની પેસ્ટ કરવાની. અને બરાબર હલાવવાનું. પછી થોડુંક વાર થવા દેવાનું એને, કે થોડું સ્મેલ આવે થોડું ઈ ચડી જાય અં બરાબર હલાઈ જાય પછી એમાં ટોમેટો પ્યુરી નાખવાની.
હુ હુ
બરાબર હલાવા દેવાનું.
હા ડાયરેક્ટ, હા ડાયરેક ટમેટો પ્યુરી જ નાખવાની, કાંદા, કાંદા ન હોય?
કાંદા હોય ને, કાંદા અને લસણ, ને મરચા, ને બધું પેલા આપણે સાતડી દેવાનું.
હ હ ઓકે-ઓકે
પછી બરાબર ચડી જાય, એના પછી ટામેટા નાખી દેવાના, જે મિક્સ કરેલા હોય, જે ક કટિંગ કરેલા હોય પ્યોરે બનાયેલી હોય એ.
હ.
એ નાખી દેવાનું પછી થોડી થવા દેવાનું થોડું તેલ બહાર છૂટે ઘી એટલે ઈ પ્રમાણે એને થવા દેવાનું અને પછી એની અંદર બધો મસાલો કરવાનો હળદર મરચું મીઠું ધાણા જીરું થોડો ગરમ મસાલો બધું બરાબર થોડુંક પાછી પાણી એડ કરી અને ઈ મસાલા ને થવા દેવાનું
હ હ બરાબર છે
અને પછી મિક્સ કરી લેવાનું બરાબર પછી એની અંદર જે પેલી બાફેલી દાળ છે એ અંદર નાખી દેવાની
ઓકે હા હા
થોડુંક પાણી નાખી અને તમારે જેટલી કન્સિસ્ટન્સી જોઈએ ને એની એટલું આમ ચમચાથી જોવાનું તમને દાળ જેવું થવું જોઈએ એટલે એકદમ પાણી જેવી આપણે તુવેરની દાળ બનાવીયેએ ને એવી નહી થોડી ઠિક રાખવાની એને જેમ આપણે દાલ ફ્રાય કરીએ ને એનાથી થોડી પતલી
ઓકે હા હા
પછી એની અંદર બધું ઠું ને બધું નાખવાનું ગરમ મસાલો નાખવાનું મીઠું નાખવાનું બધું જ નાખવાનું એની અંદર
હા બીજો બધો મસાલો નાખવાનો
પછી એની અંદર થોડી મલાઈ દૂધ ની મલાઈ નાખવાની જે અડધી વાટકી જેવી હોય ને થોડી બરાબર ફેટી લેવાની
હ હ દૂધ ની મલાઈ પેલા ફેટી મિક્સ કરીને પછી નાખ
હા થોડું બધા ઘણા લોકો દૂધ પણ નાખતા હોય છે કે અડધો કપ જેટલું દૂધ નાખી દેતા હોય છે તો એનાથી પણ ટેસ્ટ એહનાન્સ થઈને આવે છે સરસ લાગે છે પણ એની અંદર ફરીથી પાછું બટર નાખવાનું
ઓકે બીજી વાર બી નાખવાનું બટર અચ્છા અમૂલ બટર નાખવાનું કે ઘી ચાલે
નઈ નહીં ઘી નહં બટર જેટલું અમૂલ બટર નું ટેસ્ટ જ અલગ હોય છે એટલે એનો ટેસ્ટ વધારે સારો આવે છે
હ હ
તો ઈ એટલે એ લેવાનું અને અંદરહી ફરીથી જયારે આપડે અ સૌફટ કરીએ એ થોડી વાર પેલા નાખી ખી દેવાનું બરાબર મિક્સ કરી દેવાનું.
ઓકે.
થોડી કોથમીર નાખવાની એ બધું નાખી અને પછી એને મસ્તમ થોડીક વાર થવા દેવાનું. બે પાંચ મિનિટ અને પછી એને તમે કુલચા સાથે કા તો રાઈસ સાથે મેં રાઈસ સાથે બનાવેલા હતા મન બહુ ટેસ્ટી લાગતા હતા રાઈસ સાથે. અને તમે પેલા કુલ્ચા મળે છે ને બહાર તૈયાર એવા તૈયાર કુલ્ચા પણ બહુ ટેસ્ટી લાગે છે ખાલી ઘરે લાવીને આપણે બટર માં શેકી દેવાના હોય.
હા હા બરાબર છે રેડી કુલ છે મલતા હોય ને હા હા મને આઈડિયા તો છે.
હા હા.
મંગાય્વા નથી.
બહુ ટેસ્ટી લાગે છે પણ બ બ બનાયા પછી એકદમ સોફ્ટ રહે પણ મજા આવે ખાવાની. કુલ્ચા સાથે પણ ખાઈ શકો તમે રાઈસ સાથે પણ ખાઈ શકો. તમે સાંદ સાંદ સાદી રોટી પણ સાથે પણ ખાઈ શકો.
હમ હમ.
તાગે એવી જોડે પછી કાંદાનું કચુંબર બનાવાનું કાંદાનું.
કાંદા નું હા કચુંબર તો બહુ ડિફરન્ટ ડિફ રન્ટ ટાઈપ ના હોય છે અલગ અલગ ટાઈપ ના એમાંથી કયું કયું કચુંબર બનાવેલું તે.
મેં તો કાંદા લચ્છા કાંદા બન્યા તા લચ્છા પ્યાજ બનાયા એટલું મસ્ત બન્યું તું ને. લચ્છા પ્યાજને પેલા અ ગોળ રિંગમાં કાપી દેવાનું.
હા હા.
પછી એની અંદર બધી એક એક એક કડી બધી છૂટી કરી દેવાની એની અંદર મીઠું નાખવાનું. અ થોડું લાલ મરચું બઉ તીખું ના જેનું ધ્યાન રાખવાનું. અ લાલ મરચું અને જીરું.
હમ ઓકે ફાઇન ફાઈન આટલું જ નાખવાનું. ખાલી એકલા કાંદા જ લેવાના.
એકલા કાંદા લેવાના અને પછી બરાબર એને મિક્સ કરી દેવાનું અને પછી ઉપર થી લીંબુ નીચોવવાનું.
હ હ હ કાંદામાં લીંબુ બહુ ફાઈન લાગે ટેસ્ટ સારો લાગે.
લાગે પછી શેકીલુ જીરું પાવડર નાખવાનું મરચું નાખવાનું. તે બધું બરાબર હાથેથી મિક્સ કરી દેવાનું અને પછી તમે રાઈસ કુલચા અ ગમેતે સાથે દાલ મખની ખાવ તો એટલી ટેસ્ટી લાગે છે ને. મસ્ત લાગે મેં ફર્સ્ટ ટાઈમ બનાઈતી પણ બહુ ટેસ્ટી બની હતી.
હ હ સારું.
એટલે તું ટ્રાય કર એક વખત ઘરે.
હા હા હવે સપોઝ મારે એક કુલચા તો બાર ના ની ફાવે મને તો એની સાથે બીજું શું આપડે બનાવી શકીએ કુલ દાલ મખની જોડે.
દાલ મખની જોડે તમે જીરા રાઈસ બનાવી શકો પ્લેન રાઇસ બનાવી શકો.
હા એ તો ઠીક અ રોટી રોટીમાં શું બનાવાય એમ.
રોટીમાં તમે જો લચ્છા પરાઠા પણ બની શકે લચ્છા પરાઠા તો બહુ ટેસ્ટી લાગે.
હા એ તો ખબર પણ મને લચ્છા પરાઠા ની આવડે સાદા પરાઠા આવડે પણ લચ્છા પરાઠા મને નથી
લચ્છા પરાઠામાં શું કરવાનું તમે રોટલી બરાબર આપ આપણે વણી લેવાની આપણે જે લોટ બાંધતા હોય ને એ લોટ જ બાંધવાનો. પછી એ લોટ બાંધી અને પછીની અંદર મીઠું નાખવાનું. પછી બરા લોટમાં મીઠું નાખી ને બરાબર આપડે જેમ લોટ બાંધી દીધ ને એવી રીતના બાંધી દેવાનું.
હા બરાબર.
પછી છે ને જારે બરાબર વણી લેવાની રોટલીની જેમ વણી લેવાની. વણી અને એની પછી ઉપર તેલ તેલ નાખ ઉપર લગાવી દેવાનું રોટલી ઉપર. તેલ કાતો ઘી બટર તમારે જે લગાવવું હોય, મેં બટ ર લગાવેલું.
હમ હમ.
પછી એની પર થોડો કોરો લોટ પાથરવાનો આમ સ્પ્રિન્કલ કરવાનો કોરો લોટ.
અને એને પછી રોલ વાળી દેવાનો. આમ સ્ટેપ બાઈસ ગોલ વાળવાનું એકદમ કા તો ગોળ પણ તમે વાળી શકો ગોળ રોલ વાળી અને પછીને જે આપડે રોલ નું જે આપણે સર્કલ દેખાય ને એ દબાવી દેવાનું.
હા.
અને પછી વણી દેવાની બરાબર મસ્ત પતલી વણીવાની. અને પછી ધીમા તાપે શેકવાનું, ઘીમાં કા તો બટરમાં.
તો એની જોડે બહુ ટેસ્ટી લાગે છે. આ વસ્તુ મેં બનાવી હતી મેં એક વખત રાઈસ જોડે બનાવ હતા દાલ મખરી, અને એક દિવસ એક દિવસ મેં પરાઠા જોડે બનાવી હતી લચ્છા પરાઠા જોડે.
ઓકે. હું છે ને લચ્છા પરાઠા બનાવવાની ટ્રાય કરતી હતી પણમ એલ જે રોલ વાળવાનો હોય ને.
હા હા.
હું શું કરતી તી. આખો રો ઓલું ઘી બટર લગાડીને ઓલું અ અ કોરોલોટ સ્પ્રિંકલ કોરો લોટ ઉપર છાંટી ને પછી રોલ કરતી હતી. પછી એ રોલ એ આખો જે લાંબો રોલ હોય ને એને ગોળ ગોળ વિટાડી દેતી હતી અને પછી બનાવતી હતી.
હા તો એવી રીતે પણ થઈ શકે એ પણ મસ્ત થાય એવી રીતના પણ થાય.
હ પણ એમાં લ લચ્છા જેવા પરાઠા ઓલા કેવા અ અલગ અલગ આમ બધા નીકળે ને ઓલા છૂટા છુટા દેખાય ને એના પળ.
હા હા.
એવું નોતું થતું.
ધીમા તાપે શેકવાનું. તો શું તમે ધીમા તાપે શેકો ને તો તમારે સરસ આમ એક એક એક પળ છૂટવું પડે તમે ફાસ્ટ ગેસ પર કરી દો ને એટલે ના ચોટી જાય. અને ઘી અને બટર જે પણ લોય વ્યવસ્થિત ચોટાડવા વધારે પડતું.
ઓકે હા.
તો એ તમારે વધારે સારું રહેશે.
હમ મેં એ છે ને. હા મેં યુટ્યુબ પર એક જોયું હતું, કે લચ્છા પરાઠા બનાવવા માટે. કે ઓલું આપડે આખી રોટલી વણી લેવાની એની પર ઘી કે ઘી લગાડી દેવાનો એની પર કોરો લોટ તો લ લગાડવાનો છાંટવાનો અને પછી એને છે ને અ તેલુ ખબર સ્કૂલમાં ફેન બનાવતા શીખ શીખવાડેલુ ને ટીચરે આપણને બસ એવી રીતે આને પળ વાળવાના
અચ્છા.
અને પછી એને ગોળ ગોળ રોલ કરી દેવાનો અને પછી દબાવી દેવાનું પછી કોરો લોટ એની પ લગાડી ને પછી એને વણી ને પછી કરવાનું
હા તો કદાચ એવી રીતના પણ થઈ શકે પણ હું તે જો કેવી જેમે રાઉન્ડ રોલ કરીને જે રોલ વાળીને પછી જે ગોળ ગોળ આપણેે વ વિટળી દઈએ એવી મે પણ કર્યા તા એક વાર બહુ મસ્ત બન્યા તા પણ એનું ખાલી એવું હોય કે તમે ધીમા તાપે શેકોને તો મજા આવે.
અચ્છા ધી ધીમા તાપે શેકવાનું એટલે સરસ એના પડ ખુલ્લા થાશે એમ
બીજી પળ તમારું ખુલ્લું થઈ જશે તો તમને મજા આવશે
ઓકે ઓકે ફાઇન સરસ
અને પછી બધું શેકવાનું બચારે બાજુ થી ઘી અને બટર લઈને પછી એની સાથે બધા સલાડ છે એને દાલ મખની રાઈસ ને બધું લઈ ને મજા આવે છે ખાવાની
સારું.
મેં તો ખાધું તો બઉ મસ્ત ટેસ્ટી બન્યું તું ભલે મેં